તે
નમસ્કાર
શું કરો છે?
હ બેઠા છીએ. તમે શું કરો છે?
હ એની સમય બેઠા છે ઓર મજામાં છે.
હા મજામાં છે, તમને
હું પણ મજામાં છું.
તાર છે.
ઓર સુનાવ જે.
કે શુંના હ સુણાઓ કઇટ
હુ કાલે આવી સમારોહ મળ્યા થી જો ખુબ આનંદ થયો.
હું સારું છે કાલ તો ઘણો આનંદ થયો છે.
હુ ઘણા સમય પાછી મળ્યા છે આપી
ઓ સુનાઓ છે
ના નો કાર્યક્રમ વાતાવરણ દેખ ન તો પ્રસન્ન થઈ ગયો મન તો
હા હા સારી છે કે વાતાવરણ તો ઘણો પ્યારો લાગ્યો છે
હા સા સજાવટને શુ ખૂબ સુંદર કરી છે
સારું છે યોજના એ ખુબ મહેહનત કરી લાગે છે
હા સમાજના કાર્યક્રમમાં તો કઈ કઈ પ્રકારની વ્યવસ્થા આનંદ હોવે
સારું વાત છે તમે જોયું
હા બાળકો ના કાર્યક્રમ તો ખુબ મજાનો હોય છે
હા બાળકો ના કાર્યક્રમ તો ખુબ મજા ના જ હોય છે પણ સાગે સાગે ધ્યાન રાખવું પડે છે
સાચી વાત છે
આ પ્રકારના કાર્યક્રમ થી બાળકો નો આત્મવિશ્વાસ મળે છે ને
સાચી વાત છે
હું સમજવું છું
કઈ ન અજ કલ તો લોકો મોબાઈલમાં વ્યસ્ત રવે છે
સાચી વાત છે એમ મોબાઈલમાં તો ઘણાય વ્યસ્ત રહે છે સમાજ સાથે તો સમય ઓછો બિતાવે છે
હા એ તો સાચી વાત છે
સમયમાં લોકો એકબીજાના ઘર જતા હતા તો દેખલો મોબાઈલને કારણે મને ટાઈમી કોની મળે છે
ના આવા
હા સંદેશ મોકલવાની પ્રથા ઘણી બધી ગઈ છે
સાચી વાત છે
પણ આમને સામે મને વાત કરવાની મજા અલગ હો છે
બિલકુલ સાબંધ મજબૂત બને છે અને મળવો જરૂરી છે
હમ હ તમે સમાજના કાર્યકરોમમાં નિયમિત આવો છો
હા જારે સમય મળે ત્યારે જરૂર આવું છું
સારું છે મને લાગે છે કે આપણે સમાજ માટે પણ કશું કરવું જોઈએ
સમાજની સેવા કરવાથી ખૂબ સંતોષ મળે છે
બ સંતોષ મળે છે આપણે શિક્ષણ પર પણ ધ્યાન આપવું જોઈ
હા જરૂર
શિકષ બના પ્રગતિ
સાચી વ્યત અને. બાલકાના સંસ્કાર હા બાલકને સારા સંસ્કાર પણ આપવા જોઈએ
સારું છે હા કારણ કે બાળકો આજનું નથી આવતી કાલનું ભવિષ્ય છે
સાચી વાત છે મહિલાઓનું યોગદાન પણ આજે ખુબ વધ્યું છે
પણ આજે મહિલાઓ બધા આગળ છે
સાચે સમાજમાં, સ્ત્રી પુરુષ બંને સમાન છે.
હમ, હા પણ બરાબરીથી સમાજ મજબૂત બને છે.
હ, જોવ હવે સાંસ્કૃતિક કાર્યક્રમ શરુ થઈ રહ્યો છે.
હમ એમ લાગે છે, બાળકોને નૃત્ય કાર્યક્રમ છે.
હા ખૂબ સરસ પ્રસ્તુતિ આપી્યા છે.
સારું છે, નાના બાળકોને ઉત્સાહ જોઈ આનંદ થાય છે.
હા, આજનો દિવસ યાદગાર રહી જશે
બિલકુલ, આ પ્રકારના કાર્યક્રમ વાર વાર થયા, જોઈએ
હમ હવે, કાર્યક્રમ નો આનંદ લઈયો
અને પાછા મલીને ફરી વાત કરજ ઘણ આનંદ થયો. ઓ સમાજ ના કાર્યક્રમ કયા કયાલા કરીશું
હા
ઓ સમાજના કાર્યક્રમ કયા આજકલ કરીશું.
કઈ નહી છે, એમાં તોું કઈ નહી કરીશું
હા
ત એ કે જ તો સમજમાં નહી આર્યો
અરે સમાજ ના કાર્યક્રમ કયા અથલ કરી છે
સમજતી વાળ ને
હો સુણાવો જો માકે ઘર શું ફોન આ રહ્યો દેખે
અચ્છા. ઓર સુનાજ કઈ નહી મળર તો
બાકી એટલે લગ્ન થઇ, ગયા ડોરથી આવજ ઘણી હારી છે.
હમ આજના લગ્ન છે.
ઘણા બાજર્યા છે, પાણી બી ઘણો આવ્યો છે. જો લગન માલા ઘણા પરેશાન થઈ, ગયા.
ઓ સુના જોો.
હું, તો આપને કઈ સુનાવનું છ હું આજ સમાજ ફક્ત એક કાર્યક્રમ નથી, પણ આપણા સમાજની એકતા પ્રેમ સંસ્કાર અને સાથે મલીન આગળ વધાવાની ભાવનાનું પ્રતીક છે
હમ્મ.
શું કેવો છો.
નથી.
સોર સમાજના લોકો એ સાત બસે છે એકબીજાની મળે છે ત્યારે સંબંધો ઘણોએ મજબૂત બને છે.
સાચી વાત છે.
આ એક મનુષ્ય એક સામાજિક પ્રાણી ભી છે.
હમ્મ. સાચી વાત છે. હમ કઈ નહી હોતો સાથે-સાથે તેમનો સંસ્કાર પણ જરૂરી છે.
શું કેવો છો?
કઈ નહી દેખો બાળકામાં સારું શિક્ષણ આપવું જોઈએ સાથે સંસ્કાર પણ આપવા જરૂરી છે છે.
હા સારું વાત છે બાળકાને તો શિક્ષણ આપવું જ
હમ્મ.
શિક્ષણ તો બાળક આત્મવિશ્વાસ પડે છે.
સાચી વાત છે. હમ્મ.
હા સુણાવજો.
આજના સમયમાં તો ટેકનોલોજી ઘણી આગળ થઈ વધી ગઈ છે.
સારું વાત છે અને મોબાઈલ અને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા થી દુનિયા અને ખૂબ નાની બની ગઈ છે
હા. લોકો પાસે તેવો સમય ઓછો થઈ ગયો છે.
સાચી વાત છે એક પરિવારના સદસ્ય પણ સાથે બેઠીને વાત કરતા નથી.
સાચી વાત છે.
આ પરિસ્થિતિમાં આ પ્રકારની સામાજિક કાર્યક્રમનું મહત્ત્વ વધી જાય છે.
હા કાર્યક્રમથી પ્રેમ ભાઈચારા અને એકતા મજબૂત બને છે.
સાચી વાત છે. આપણા વડીલો હંમેશા કહેતા હતા કે એકતાના મા શક્તિ છે. એકતાઓ વધે ને કોઈ શક્તિ કોની છે,
હમ્મ.
જો સમાજના લોકો એક સાથે રહે કોઈ પણ મુશ્કેલ મોટી નથી હોતી.
હમ્મ.
હા, અને મળીને કાર્ય કરી છે એને તારે સફળતા અવિશ્ય મળી છે.
હા. સમાજની પ્રગતિ માટે શિક્ષણ બહુ ખૂબ જરૂરી છે.
સાચી વાત છે શિક્ષણ પર નોકરી માટે નથી પણ એક સારા મનુષ્ય બનાવવા માટે જરૂરી છે.
હા. આપણે આપણા બાળકાનું સારું શિક્ષણ આપવું જોઈએ.
હા અને સાથે-સાથે સંસ્કાર પણ આપવા જોઈએ છીએ.
સાચી વાત છે, આજના સમયમાં તો દેખીલો બા કને કાલનું ભવિષ્ય છે.
હમ્મ, સાચી વાત છે, કાલનું ભવિષ્ય બાળક પર જ છે. જો, આપણે એમને સા દિશા આપીશું તો આપણો સમાજ અને દેશ બંને પ્રગતિ
સાચી, વાત છે. સમાજમાં તો ઇસ્ત્રીઓનું યોગદાન પણ ખુબ મહત્વપૂર્ણ બની ગયું છે.
હા, અને ઓર સાગે સાગે આજ મહિલા પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધી છે. જે શિક્ષણ, વિજ્ઞાન, રાજનીતિકને વ્યાપાર અને ખેલકૂદ બધા ક્ષેત્રમાં આગે નીકળ ગઈ છે.
ચાલો, ઠીક છે.
જીવનમાં પ્રેશરનું મહત્વ બી ઘણુંય હોવે છે.
સાચી, વાત છે.
હમ સારું છે
હા આપને મળી આપને પાછા મળીને ફેર વાત કરીશું
હા બસ
ધન્યવાદ